હલો.
મારે અવાજ આવી રહી છે.
હા આવી જ છે.
ને તારા દૈનિક જીવન વિશે વાતચીત કરવામાં આવશે ચાલશે.
ચાલશે-ચાલશે.
દૈનિક જીવન
દૈનિક જીવન. દૈનિક જીવન જે છે ને રોજિંદા કાર્ય કરવામાં આવતા કાર્યોને દૈનિક જીવન કેય છે.
વહેલી સવારે ઉઠવાથી શું ફાયદો થાય?
વહેલી સવારે શરીર તંદુરસ્તતી રહે છે અને દિવસ સારો જાય છે.
દૈનિક જીવન માં
હમ્મ. દૈનિક જીવનમાં સ્વચ્છતા એટલા માટે જરૂરી છે કે સ્વચ્છતા આરોગ્ય સારું રાખે છે.
નિયમિત પ્રામ કરે છે
હા નિયમિત વ્યાયામ જે છે ને શરીરને મજબૂત અને સ્વસ્થ બનાવે છે, હ નિયમિત તરીકે અગર પોતાની જીવનમાં ઉતારો તો.
કેટલા. કેટલાક પ્રકારનુંમ હોય છે અને
હા શું બોલ્યો ભ હાલો
કેટલા પ્રકારના લેવાવામાં હોય છે?
વ્યાયામ તો બહુ પ્રકાર નું છે તળામ છે, આપડા જે છે ને આ સૂર્ય નમસ્કાર છે.
કપાયના ઓકે છે.
હ શું?
સમય ના મહત્વ્ય શું છે? ટાઈમ.
સમયનું મહત્વ સમયનું જે મહત્વ છે ને સદઉપયોગ સફળતા અપાવે છે.
વિદ્યાર્થીઓને જેૈનિક શું કરવું જોઈએ?
વિદ્યાર્થીને દૈનિક જીવન જે છે ને નિયમિત અભ્યાસ અને સમયસર હોમવર્ક કરવું જોઈએ.
તું તમારા દૈનિક જીવન કેવી રીતે ઉપયોગમાં યોગ્ય કરે છે?
સારો અહાર કેમ જરૂરી છે, સારો અહાર શરીરનો તાકાત આપે જ છે ભાઈ.
હું તમે પૂછું છું તમે તમારા સમય કેવી રીતે ઉપયોગ કરે છે?
હ શું?
શું કરીને ઉપયોગ બનાવે
ક્યુએસન જે છે ને રિપીટ કરીયો ને. એ રિપીટ કરો ક્વેશચન.
સારો અહાવ આહાર કેમ જરૂરી છે?
સારો અહાર શરીર ને તા કત આપે છે.
મોટા લોકોને આધારશીન કરવું જોઈએ.
કારણ કે તે સારા સંસ્કાર દર્શાવે છે.
આપડા ને મોટા લોકોને અને નાના લોકો ને બંનેની આજે શ્રીકારા કરવાનું છે. આ આપડા સંસ્કાર થઈ છે, દૈનિક જીવનમાં શિસ્ત કેમ જરૂરી છે?
દૈનિક જીવનમાં શિસ્ત એમ જરૂરી છે કે, શિસ્ત જીવનને વ્યવસ્થિત બનાવે છે.
દિવસની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ?
દિવસની શરૂઆત એવી રીતે શરૂ થાય કે પ્રાર્થના અને સકારાત્મક વિચારો સાથે કરવી જોઈએ.
સકારાત્મક અને વિચાર આપણાને જિંદગીને બહુ આગળ વધાવે છે, એટલા આપણાને સારા વિચાર કરવી જોઈએ, સારા વિચાર આપડા જીવનને બધુંજ સંકટથી દૂર કરી શકે, એટલા આપણાને બધા આે જવાનું નહી વિચાર આપી છે. દૈનિક જીવનમાં સારા વર્તનનું શું મહત્ત્વ છે?
સારા વર્તનથી બધા લોકો ખુશ થ ખુશ રહે છે.
આરોગ્ય ને સારું રાખ રાખવા શું કરવવી જોઈએ?
આરોગ્યનું હમ્મ આરોગ્યની સારું રાખવા એટલા માટે જોઈએ કે પૌષ્ટિક પૌષ્ટિક ખોરાક અને વ્યાયામ કરવો જરૂરી કરવો જોઈએ.
દૈનિક જીવનમાં વાંચન કેમ જરૂરી છે?
દૈનિક જીવનમાં સારા વર્તન નું શું મહત્ત્વ છે તો સારા વર્તન ન બધા લોકો ખુશ રહે છે.
દૈનિક જીવનમાં વાચન કેમ જરૂરી છે?
દૈનિક જીવનમાં વાચન એવા એવા માટે જરૂરી છે કે વાચ વાચન થી જ્ઞાન બડે છે, ને વાચન થી પોતાની બુદ્ધિ જે છે ને આ ખુલી જશે જે બધા લોકોને આપડા એકો જે છેને પોતાની ઉપર આભાર થઈ જશે અને મારા અંદર જે છે ને બીજા બીજા લોકો થી વધારે જ્ઞાન આવ જાય તો હું એક એવી કેવું જોઈએ કે હા, કોઈ પણ દાન લઈ શકું છું.
સમયસળ જીજવું કેમ જરૂરી છે?
સમયસર ઉધવું એટલા માટે જરૂરી છે કે શરીર અને મનને આરામ મળે છે. એવો છે કે સવારથી એ તો
વારમા ઊઠી જાય ને ઓફિસ બહુજ ફ્રેશ થઈ જ આવે. અને સુવણની ઠાંડી ઠાંડી હવા આવે છે. આ આપડા જીવનમાં બહ જરૂરી હોય છે. અહ સારા દૈનિક જીવનથી શું મળે છે?
સારા જીવનથી એવું કેવું છે કે થી કૃષિ આરોગ્યને સફળતા મળે છે. સફળતા આપડે કોઈ એવું જ છે કે આપડે જે છે ને કી છે કીજેવી દેખું એવું કેવું છે ને લાઈવ તો રીસ લાઈફ વસ ફાવો દોડો
સરસ સર સમજી પડી ગયો, એટલે તમારા જીવનમાંથીતા દનિક જીવન ખૂબ અનુભવ એટલા અનુભવ વતી હોય છે વરામ છે જીવન જીવનનું સ્વાસ્થ્ય એટલે આપણને ભોજન, આપને દૈનિક જીવન માં પ્રોબ્લેમ એટલે આપને નાના મોટા અને ઘર જે વ્યક્તિઓ છે એના સ્વભાવથી, એટલે આરોગ્ય સારું અખવાય છે, દિવસની શરૂઆત સારી રીતે થાય, મોટા નાનાને આદર કરીને અને આપણા સંસ્કાર અનુભાવે છે, એટલે દૈનિક જીવનમાં આપડા ને બો પ્રોબ્લેમ થાય, એટલે બીજા બીજા પરિસ્થિતિ આપડા ને મળે છે સમયને મહતવું શું રીતે ઉપયોગ થાય છે?
સમય નું મહત્વ એટલા માટે ઉપયોગ થાય છે કે જે સમય છે ને એક વખત પોતાની જિંદગીથી દૂર થઈ જાય ને તો બીજા દિવસે ન મળે અને એ જે છે ને આપડે સમય કરવી જોઈએ, કેમકે પોતાની જિંદગીની બહુ બો કી જેવાજ છે.
ધ્યાનવાદ